હલો.
હલો.
કેમ છો મિત્ર?
બસ મજામાં. તમે કેમ છો?
હું પણ બસ મજામાં. કેવું ચાલુ રહી છે વેકેશન?
સારું ચાલે છે. તમારું કેવું ચાલે?
સારું જ ચાલી રહ્યું છે. ક્યાં છો?
બસ આ હોસ્ટેલમાં છે હવે બેઠા છે નાસ્તો કરીન.
બધું બરે-બરાબર ને?
હા, બધું બરાબર છે. તમે કેમ છે?
હું પણ મસ્ત મજામાં. શું તમને કોઈ રિપેટ એઈ ગેમમાં રસ છે?
હા મિત્ર.
કઈ કઈ ગેમ તમે રમો?
એમ તો મને ક્રિકેટ વધારે ગમે અને ખોખો, કબ્ડી એ બધી રમતો છે પણ મને ક્રિકેટ વધારે ગમે. તમને?
બસ, તમારી જે ચોઈસ છે એ પણ અમારી જ છે ક્રિકેટ એ એક એવું પ્રપ્યુલર ગેમ છે જે આખા દેશ માં ચાલી રહ્યું છે. તો શું તમે એના સિવાય કોઈ બીજી ગેમ રમો છો?
હા, એ એવી ઘણી બધી ગેમો છે જે રમત છે. જે અમે રમીએ છીએ. જેમ કે ખોખો છે, કબડ્ડી છે પછી
અને મોબાઈલોમાં પણ ઘણી બધી એવી ગેમો છે જે રમીયે છીએ. તો એમાં પણ ટાઈમપાસ અને શરીર માટે સારું એવું હોય છે. કેમ કે રમવાથી આપણે શરીર પણ સારું રહી શકીએ. અને આપણને એક અલગ જ અનુભવ થતો હોય છે. તો તમે શું કેશો?
હા, તમારી વાત સાચી છે કારણ કે આ રમત ગમત છે એ એ આપણા જીવનમાં ખુબ જ મહત્વનું બની ગયું છે. કારણ કે જોઈએ તો આજકાલ લોકો અભ્યાસ અને કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે રમત ગમત માટે સમય જ નથી કાઢી શકતા. પરંતુ મને લાગે છે કે રમત ગમત એ જે આપણા જીવનમાં ખુબ જ જરૂરી છે. એ રમત ગમતથી આપણ ફિટનેસ પણ સારી રહે છે. મતલબ રમત ગમત એ માત્ર મનોરંજન નું સાધન છે એવું નથી કેહેવાતું. કારણ કે આપણું શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત બનાવે છે આપણને. દરરોજ થોડીક કસરત અથવા રમત રમવાથી શરીર સ્વસ્થ રહે છે અને મન પણ પ્રસન્ન રહે છે. રમત ગમત એ આપણા જીવનનું એક મહત્વપૂર્ણ ભાગ છે. જેમ અભ્યાસથી જ્ઞાન મળે છે. તેમ રમત ગમતથી શરીર મજબૂત બને છે, આત્મવિશ્વાસ વધે છે. અને જીવનમાં શિસ્ત આવે છે. રમત ગમત વ્યક્તિના સ્વાર્ગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને આજકાલ તો જોઈ તો શાળામાં પણ રમત ગમતને ખુબ મહત્વ આપવામાં આવે છે. દર વર્ષે સ્પોર્ટ ડે યોજાય છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાનું ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તો શું તમે પણ કોઈ એવી સ્કૂલ કે કોલેજમાં રમત ગમતમાં ભાગ લીધો છે?
હા મિત્રર. અમે પણ સ્કૂલ ના સમયમાં ઘણી બધી એવી રમતો રમી છે. જેમાં અમે પણ ભાગ લીધો છે. એમ તો મોટા ભાગે રમત ગમત આપણને શીસ્ત શીખવે છે, નિયમો નું પાલન કરવું સમયસર પહોંચવું અને મહેનત કરવી જેવી સારી આદતો વિકસે છે. અને સાથે સાથે ટીમવર્કની ભાવના પણ વિકસે છે ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી અને ખોખો જેવી રમતોમાં ટીમ સાથે મળીને કામ કરવું પડે છે અને હા હાર જીતને સ્વીકારવાની શક્તિ પણ રમત ગમતથી મળે છે. જીવનમાં સફળતા અને નિષ્ફળતા બંને આવે છે. જેને સ્વીકારવાનું રમત શીખવે છે આજ આકાલમાં ઘણા યુવાનો મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયામાં વધુ સમય પસાર કરે છે તેના કારણે તેઓ મેદાનથી દૂર થઈ રહ્યા છે અને ખરેખર ચિંતાજનક બાબત છે કે પહેલા બાળકો સાંજે મેદાનમાં રમવા જતા હતા જયારે આજે ઘણા બાળકો મોબાઈલમાં ગેમ રમે છે અને મોબાઈલ માં ગેમ્સ ને મનોરંજન તો મળે છે પરંતુ શારીરિક વિકાસ થતો નથી મેદાનમાં રમવાની શરીર મજબૂત બને છે અને આપણા દેશમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે તમે કીધું એ રીતે કે લો ક્રિકેટને ખૂબ જ પસંદ કરે છે. અને આપણે જાતે ગ્રાઉન્ડમાં રમવું જોઈએ કેમ કે આજના સમયમાં જે મોબાઈલ પર અમુક ગેમ આવતી હોય છે એનાથી આપણે એક અલગ દિશા તરફ જઈ શકી છે પરંતુ જો આપણી
હ
મેદાનમાં હાજર રહીને ગેમ રમીએ તો રમત રમીએ તો એ એની કઈ અલગ જ મજા છે અને સરકાર પણ રમત ગમતને પ્રોત્સાહન આપી રહી છે. અને વિવિધ યોજનાઓ અને સ્પર્ધાઓ દ્વારા ખેલાડીઓની મદદ કરવામાં આવે છે. તો તમે શું કેવા માંગશો
હા તમારી વાત સાચી છે. હવે જોઈએ તો સ્કૂલ હોય કે કોલેજમાં દરેક વર્ષે આપડ સ્પોર્ટ ડે નું આયોજન હોય છે એમાં પણ સરકાર ખૂબ જ. સહાય આપે છે કારણ કે જે નંબર આવે છે એમને. ઈનામ પણ એટલું જ આપવામાં આવે છે. અને તમે કીધું કે મને ક્રિકેટ રમવું ખૂબ ગમે છે. ક્રિકેટ રમાથી મિત્રો સાથે. સમય પસાર પણ થાય છે અને શરીરની શારીરિક કસરત પણ થઈ જાય છે. દરેક રમતનું પોતાનું મહત્વ છે. કર કે આપની જો. પોતાનામાંથી જો જે રમીએ તો આપણે. કોઈ રોકી શકતું નથી ક્રિકેટ છે ફૂટબોલ છે કબડ્ડી છે ખો. ખોખો હોકી ટેનિસ દરેક રમત. વ્યક્તિને કંઈક નવું શીખવે છે.
અ.
રમો તો આપણને જીતનો આનંદ છે અને હારને સ્વીકારીને ફરી પ્રયત્ન કરવાની.
ટ હાલે આડી અડીતી. ું મ.
આખો દિવસ મોબાઈલમાં ગેમ્સ રમે છે, પરંતુ મેદાનમાં રમવા જ.
પ. હ એક જણ છે પણ આવ્યો નહી. એટલે જશે, પણ આવેલો નહીં. હજી આવ. ત્રણ હ એટ ટોટલ. હા.
ખુલ્લા મેદાનમાં રમવાથી શરીર સક્રિય રહે છે, મિત્રતા વધે છે. અને આંખો તથા બંને પણ આરામ મળે છે. તેથી દરેક બાળક અને યુવાનને દરરોજ થોડો સમય બહાર.
રમવા માટે કાઢવો જોઈએ. નિયમિત રમત ગમત કરવાથી શરીર ફિટ રહે છે. હૃદય મજબૂત બને છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તનાવ ઓછો થાય છે. સાથે સાથે ઊંઘ સારી આવે છે. અને કામ કરવાની શક્તિ પણ વધે છે. રમત-ગમતથી શરીર સ્વસ્થ રહે છે, મન ખુશ રહે છે અને. જીવનમાં નવી ઉર્જા મળે છે. અભ્યાસ અને કામ જેટલું. રમત-ગમત પણ મહત્વ જ છે. રમતમાં ભાગ લેવો, જીતવા કરતાં પણ વધુ મહત્વનો છે. ભારતના ઘણા ખેલાડીઓ એ. વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે. તેમને જોઈને યુવાનોને પણ પ્રેરણા મળે છે. આપણા દેશના ખેલાડીઓ એ સફળતા. બતાવે છે કે મહેનત અને શિસ્ત. અને સતત અભ્યાસ કરવાથી કોઈ ક્ષેત્રમાં સફળતા મેળવી. શકું ના મુુમકિન નથી. રમત-ગમત માત્ર મેડલ જીતવા માટે જ નથી, પરંતુ સારો માણસ બનવા માટે. માટે પણ મહત્વપૂર્ણ છે. તો તમે શું કહેશો?
હા, મિત્ર તમારી વાત સાચી છે. ઘણા સફળ નેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ રમત-ગમત ના મહત્વ વિશે વાત કરી. કારણ કે રમત ગમત જીવનમાં મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. મહેનત, ધીરજ, શિસ્ત અને સંપન. ગ્રામ્ય વિસ્તારોમાં પણ રમત-ગમતને વધુ પ્રોત્સાહન મળવું જોઈએ. કારણ કે ગામડાઓમાં ઘણી પ્રતિભાઓ હોય શકે. પરંતુ યોગ્ય તાલીમ અને સુવિધાઓના અભાવે. તેઓ આગળ વધી શકતા નથી. અને ગામડાના કેટલાક એવા યુવાનો પણ છે જે આ રમતમાં રસ ધરાવતા હોય છે, પરંતુ એ લોકોને કેવા વાળું કોઈ નહીં હોય. એ લોકો પ્રેક્ટસ માટે કંઈ હોતું નથી. માટે રસ ધવતા નથી, પરંતુ સરકારે એના માટે જરૂરી. પગલા લેવા જોઈએ. સરકાર અને સમાજને મળીને આવી પ્રતિભાઓને આગળ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. હું સહમત છું. યોગ્ય માર્ગદર્શન. તને તક મળે, તો ગામડાના યુવાનો પણ વિશ્વ સ્તરે. સફળ બની શકે છે. અને આજે રમત-ગમત એટલું મોટું કારકિર્દી ક્ષેત્ર બની. કે ખેલાડી ઉપરાંત કોચ ટ્રેનર કો અને સ્પોર્ટ્સ મેનેજર તરીકે પણ કામ કરી શકીશ એટલે રમતને માત્ર શોખ તરીકે નહી પરંતુ ભવિષ્ય તક તરીકે પણ જોવી જોઈએ તો એમાં તમે શું કેશો
હા તમારી વાત સાચી છે રમત ગમત માત્ર એક એવું પ્રવૃત્તિ નથી પરંતુ શિસ્ત છે આત્મવિશ્વાસ મહેનત અને સ્વસ્થ જીવન જીવવાની શ્રેષ્ઠ રીત છે તેથી દરેક વ્યક્તિ એ દરરોજ થોડો સમય રમત ગમત માટે જરૂરી ફાળવો છે તો તમે આટલી બધી માહિતી આપી એના બદલ હું આભાર માનું છું
આભાર